હેલો
હા, શું કરે?
કાઈ નઈ હવે જ જમીને આવ્યા, તમે શું કરતા છો?
કાઈ નહી આ બાજુ જ આરામ છે.
હમ્મ
હમ હમણાં જ થોડા દિવસ પહેલા રજા ગઈ તો, રજામાં શું-શું કર્યું? બધું સ્કૂલ નું એમ પેન્ડિંગ વર્ક હતું, એ બધું પૂરું
થોડું થોડું બાકી છે.
હ બો લખવાનું નહી. આવું બહું લખવાનું, પૂરું જ નહી થતું.
સાચું યાર
હા, થાકી જવાય લખી લખીને કે
હ, પછ મને તો ઊંઘ પણ બહુ આવે.
હા એવું જ થાય મને હો, ઊંઘી જવાય તો બે ત્રણ કલાક સુધી તો ઊંઘવામાં જ જાય.
આજે મેં શું કર્યું ખબર.
હા.
હું તો હોસ્ટેલ મા રેવું કે નહી તો.
હા.
આઈવી.
હા.
પછી જ જ ખાધું પછી. એમ ઊંઘી ગઈ તો સાડા પાંચ વાગે ઊઠી
અરે બાપરે એમાંજ આપડો ટાઈમ પૂરો થઇ જાય નહ.
હા, તમે શું કર્યું આજે?
કઈ નઈ આજે તો આ ઘરે ભાત રોપતા હતા, તો ત્યાં ભાત રોપવા આવી ગઈ. તો એમાંજ અડધો દિવસ પૂરો. પછી તો બઉુ થાકી જવાય, તો પછી કશું લેખ્યુંજ નહી.
હમ્મ
પેલું એક તો થાક વધારે લાગે. લખવાનુ તો ઊઘજ લાગે.
એવું જ થાય મને લખવાનું ત્યારે ઊંઘ નહી લાગે. પણ વાંચવાનું હોય ત્યારે બઉુ જોર ની ઊંઘ લાગી જાય.
હા એ બી છે, વાંચવાનું ત્યારે તો વધારે જ હોય, વાંચતા વાંચતા બી ઊંઘી જવાય ને એવું થાય.
મેં તો ઊંઘી જાવ, પછી હજુ યાદ આવે કે વાંચવાનું છે એમ.
મને ભી ક્યારેક એવું જ થાય ઊંઘી ને પછી. અચાનક ઉઠી જવાય કે નહીં વાંચવાનું બાકી છે પણ હજુ વાંચવાનું તો ત્યારે પાછું સુઈ જવાય. હા. હમણાં પણ, આ વખતે તો આપણે હું વધારે લખવાનું જ છે. પણ એ લખવાનું એજ નહી પૂરું થતું મળે.
તમારુ ફીસ લખાઈ ગયું કે?
કાંથી બાકી જ, તે એક તો આપડે પૂરું કર્યું.
હમ્મ
પણ બીજું તો હજુ ચાલુ બી નથી કર્યું, હજુ તો એ ફિલ્ડ વર્ક ને એ બધું કરવાનું એ બધુંજ બાક કી છે.
હમ્મ
એજ અમે ટેન્શન જેવું થતું છે, જોવો ને હવે. આપણને સાત વીક માટે જવા મોકલાવેલા તો સાત વીક માં બી હવે એક વીક તો પૂરું થઈ ગયુ.
હમ્મ, મારે તો બધું મારે તો બધું બાકી છે ફિલ્ડ વર્કમાં, હું મારો તો ટોપિક સિલેક્ટ નથી થયો.
હા એજ છે રે, હવે તમારે બી કરી લેવું જોઈએ, કારણ કે અ સમય બહુ જલ્દી જલ્દી પસાર થતો છે અને આપડે તો બહુ બધુ બાકી છે તેમાં આઈસીટીમાં તો કેટલું બાકી છે આખું જ બાકી
હમ્મ.
હમ્મ. આપડે જો અમે થોડું થોડું જોઈએ નહી તો અમે આઈસીટી નું લખવું પડશે નઈ?
લખવું તો પડશે પણ શું ક્યા? કેવી રીતે સ્ટાર્ટ કરીએ તે નથી ખબર પડતી.
હા, એ છે મને બી એટલે જ હજુ નથી લખ્યું પણ હવે જોઈએ બધા જોડે વાતો કરીએ પછી લખીએ.
હમ્મ.
કોઈકે તો લખ્યું જ હશે મને લાગે ત્યાં સુધી
પૂછવા પડે.
હા એ જ છે.
હમ્મ.
કઈ નઈ લખીએ એબી હવે એમ તો હજુ આપણા પાસે સમય છે પણ જલ્દી પતે તેમ સારું વધારે લખવાનું છે નહી એમાં ઓછું ઓછું જ લખવા કીધું છે એટલે વાંધો નહી આવશે.
હા.
બીજું શું કઈ નવું હમણાં શું ચાલે?
કઈ નઈ શું ચાલે.
હમ્મ, આપડે હુ જર્નલ વાડે શું કર્યું લઈખું કે પછી બાકી
બાકી છે.
હા.
તમે લખી કાઢયું?
નય નય બાકી જ છે બધું એમ રફ કામ કર્યું છે પણ હજી લખવાનું તો બાકી જ છે જનરલમાં અ એબી લખવું પડશે. અન પાછા આપણને ખબર પ્રોગ્રામ કરવા કીધા છે.
હા તે
હા. એક ટાઈમમાં હજુ હવે બધું રમતને એ બધું વિચારવું પડશે. શું રાખીએ શું નહી.
હમ્મ.
આમાં તો શું છોકરાઓને નંબર પણ આપતા હશે ને કે નહી આપતા હોય?
આપડે આપી દેહો ને
હા ચાલે મજા આવશે ને?
હા.
એ લોકો બી ખુશ
એ જ તો છોકરાઓને ખુશ રાખવાનું
હા... આપડે આ સ્પર્ધામાં હજુ કઈ ઉમેરી શ કીએ એવું ખરું કે કઈક નવું કરી શકાય તમને આઈડિયા હોય તો? એમ
આપડે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શું શું કરવાનું છે?
એમાં તો શું વિચારું એમ થોડું થીમ પર ડાન્સવાળું હોય પછી કઈ એમ કવાલી જેવું એવું કઈ વિચારતા છે કવાલી છે પછી નાટક છે.
હમ્મ.
ખબર હે એક વાર આપણેે ત્યાં છોકરીઓ એ કર્યું હતું કેટલું સરસ હતું.
હમ્મ.
પછી એવ ડાન્સ બી, હા ત્યારે કવાલી
ત્યારે પણ તે પણ ઉજાવાનું છે.
હા એ પણ છે આ વખતે તો આપડે ત્યાં છે એટલે. એની બી તૈયારી કરવી પડશે બધા પ્રોગ્રામો સાથે સાથે જ છે તો.
તૈયારી બહુ જોરથી ચાલશે કે.
હા. ના આપડે પણ એટલી જ મહેનત જશે મને લાગે ત્યાં સુધી. ટાઈમ વધારે આપવો પડશે.
છોકરાઓને રાસ રાસ ગરબા કરાવવા માટે રેડી રહેજો તમે.
હા હા એ તો તમારે જ રહેવું પડશે કારણ કે એ તમને વધારે આવડે છે હ.
એવું કઈ નહી.
હા હા એવું જ છે કેટલું મસ્ત ત્યારે કર્યું હતું. એટલે એ તો તમારે કરાવવાનું છે.
તમારા પાસે નાટક કરાવાનું છે તમે નાટક કેટલું મસ્ત કર્યું હતું.
હા, હા, હા, એવું નહી હોય એ તો છોકરાઓ એ તો કરી લે છે. એ તો આપણે આપણા ભાઈ ને કામ સોંપવાનું. હા, હા, એ નાટક શીખાવવાનું કામ તો આપણે આપણા ભાઈ ને સોંપશું. આમને બી કાંઈક તો કરાવવા આપવું પડે ને.
હા.
હમ્મ, હા. ના, ના આપડા બેન છે ને બેનને કેશું એટલે એ તો જણાય દેશે.
હાહો.
હમ્મ. આજે સ્કૂલમાં તમે શું કરાયું? મજા આવી?
મજા આયવી, પહેલા પૃથ્વી ના ગોળો ને એવું બધું બતાઈવું, પૃથ્વી ના ગોળા તો છોકરાને તોડવાને બી.
હા, હા.
તમે શું કરાયવુ?
કાંઈ નહીં, આ થોડું સંસ્કૃતમાં છોકરાઓની ટેસ્ટ લીધી, ને પછી ગુજરાતી માં ભણાયું ને એવું જ બધું કયરું. ટેસમાં બી એમ તો એ લોકો સારું લખે છે, સંસ્કૃતમાં લખતા આવડે છે.
હમ્મ.
પણ શું આ લોકને આજે જ પાઠ ચાલ્યો તો.
હમ્મ.
એટલે, જોયા વગર એ એ લોકને પેલા સ્વાધ્યાય કરાવવું પડે, ત્યાં સુધી પ્રશ્ન નહીં આવડે એમ તો. એવું બોલે એટલે અમેં એક વિચાર્યું કે ચાલો ને પ્રશ્ન જવાબ એ લોક પાસે જ આપડે બુક માંથી શોધાવીએ એમ. તો કહી દીધું કે આજે તમારી લઈએ, તો એવું કરીને પ્રશ્ન લખી દીધા બોર્ડ ઉપર.
હમ્મ.
પછી છોકરાઓ બહુ ગુંચવાતા જેવા હતા તો અમે કીધું તમે બુક સાથે લઈ શકો એમ. પણ શું એ લોકો એ જાતે જ જવાબ શોધ્યાં, વાંયચુ, લઈખું તો એમ એ લોકને ખબર ભી પડી ગઈ કે આમાં જ જવાબ આવે એટલે એ લોક ને બધું મોઢે બી થતું ગયું. સમજ બી પડ તી ગઈ ને, એવું કરીને થોડુંક કરાયું.
એવું કરી શકાય કે
હા એ લોકને શું ખબર ભી પડી જાય કે આમાં જવાબ આવે ને પરીક્ષામાં બી પછી સરળતા રહે. મસ્તી તોફાન બી ઓછું કરે, હું ધ્યાન આપે. હમ્મ.
ખબર ને અમારા ક્લાસવાળા કેટલા મસ્તી તોફાન કરે. એટલે પછી આવું કંઈ એ લોકને તાં એક સાથે બીજું થાય તેવું આપે તો થોડું એમ શાંતિ થી ધ્યાન આપે ને. યાદ બી રાખે ને એમ, બધું જ.
હમ્મ.
મતલબ એ લોક ને રસ પડે એવું કંઈ આપીએ તો. હવે તો પણ આવું જ કંઈક કરાવતા રહીએ એવો વિચાર છે જોઈએ, શું પરિણામ મળે.
હા. આ-આ બધું કયા સ્ટાન્ડર્ડમાં કરાવ્યું તમે?
આ એમ જ ઓવરોલ ચાલે છે. બધા જ સ્ટાન્ડર્ડમાં ઉપયોગ કરવાનો વિચાર છે.
હ.
હમ્મ. તો બધાને ખબર પડે, બધાને આવડે તો. બધામાં જ હવે ઉપયોગ કરીએ, જોઈએ. હમ. આ તમે પણ આવું કઈક, તમારા સબ્જેક્ટમાં કરી શકો.
કરાવવા પડશે, ત્યારે જ છોકરાઓ ધ્યાન આપશે, બહુ તોફાની છે છોકરાઓ
હા. એમ તો આવડે બી છે બધું સારા છે પણ એમ નાના છે એટલે થોડા તોફાની ભી વધારે છે હા. મતલબ એ લોકોને મસ્તી કરતા કરતા ભણવાનું જોઈએ આવું જેવું છે નઈ.
હા.
હમ.
બધા વિડીિયો મને, મને તારા ટીચર વિડીયો બતાવ અને વિડીયો બતાવ
હ હવે શું બધા ફોનમાં જોયા કરે તો આપણને નહીં આવડે એટલું એ લોકો શીખી લે.
હમ. હમ.
એટલે એ લોકો ને વધારે જોવાનું વધારે ગમે.
ત્યારે જ તો
પણ શું તેમાંથી એ લોકો જોઈને સમજીતા લે જોઈતા લે પણ એ લોકો શું સમજતા નથી એટલે થોડી ઘણી પાછી આપડે સમજ આપવી પડે.
વિડીિયો, વિડીયો છોટાભીમ એલોકોજ ચાલુ કરી આવે.
હ.
એ લોકો એ ચાલુ કરવો જોઈએ બહુ નહીં હારા મળે
હા.
બહુ મસ્તી ખોર છે.
હા પાછ જેમ ખીજવાય એમ વધારે એવું કરે કે
હમ એટલે પછી મે બીજાને મોકલાવી દીધું.
બરાબર. અમે બી એવું જ કર્યું અમે બે મિત્ર હતા તો. હું જાઉં ત્યારે એ નઈ ને એ આવે ત્યારે હું નહીં એમ કરીને બંને જણા મળી ને એમ મસ્ત થઈ ગયું સાથે બે જણા હોય તો વાંધો નહી આવે.
તો અમે તો બે જણા એટલે ચાલી જાય એ હુ તો એકલી જ તે
હા એ બી છે. એ તો થઇ જશે ટેન્શન નહી લેવાનું હા. અવે જોઈએ પછી થી આવતા લેક્ચરમાં શું થાય છે? તે પ્રમાણે પછી કરીએ.
હમ્મ
હમ.
હવે તો ટાઈમ ટેબલ ભી નવો મુકાય રી
હા એ નવ ફરીથી આવ્યું છે પણ મને લાગે ત્યાં સુધી નવું આવ્યું છે ને એ બરાબર છે નહી. કે તમને કઈક એમ સમયસર હા. એટલે એમ શું આપડે સમયસર જઈ શકશું સમયસર એ લોકો છોકરા